હેલો.
કેવું ચાલે મજામાં?
બસ મજામાં જો હમણાં જ મીટિંગ પતાયને આઈ.
ઓહ હો બરાબર. બસ હું તો ઠીક એટલે મતલબ જોવા જઈએ તો ઠીક નથી વી ચાર મારા બઉુ થોડા ચાલત હતા. હમણાં જ મેં એક વિડીયો જોયો હતો એક ફિટનેસ ઇન્ફલુએન્સર નો. એ કંઈક કહેતા હતા કે એકદમ ખાંડ મેદો તેલ બધું એકદમ છોડી દેવું જોઈએ.
હા.
હા અને મને તો એક ટાઈમ પર એવું થઇ ગયું કે ચલો આજથી જ હેલ્ધી ખાવાનું શરૂ કરી દઉં.
હો સારા. તો પછી શું ખાધું આજે?
શું યાર એજ તો વાત છે સવારે નાસ્તામાં તમે સમોસા ખાધા પછી વિચાર્યું કે ઠીક છે, સોમવાર થી સખત શરૂ કરીશું.
અહ સોમવાર થી, ત્યાર તો ક્લાસીસ છે. અમ્મ ગયા અઠવાડિયે મેં વિચાર્યું તુ, કે આજથી આમ ચાલુ કરી દઈશુ હેલ્ધી ખાવાનું. પણ એ જ પછી પીઝા ને એવુ જોયુ, એટલે ભૂખ લાગી ગઈને, ખાઈ લીધા.
હા, પછી પીઝા સામે હોય તો પછી
હા, એ તને
ખરા ઘર જોવા જઈએ, ને તો સારા ખાવુ એટલે મન લાઈક મન સમજાવું કે ચીઝ બસ પીઝ્ઝા પણ એક પ્રકાર ન સલાડ જ છે, ને ટમાટર હોય, લેટસ હોય બ્રેડ હોય, બધું તો હોય
તો બોહુ સાચુ છે
પણ એમ જીમને, ઉભી કરાઈ જીમમા મેમ્બરશીપ લઈ લેવાય, પછી જીમ જવાનું ને હેલ્ધી ખાવાનું
એત છે
હા
બધી જીમ જવાનુ, લાઈક ભૂલી જઈએ હોય ક્યારેક ભી એવું થાય કે મે્બર લઈ લીધી પછીમ જવાનું ભૂલી જઈએ હેલ્ધ રેસીપી હોય, આપડ બુક કરેલી હોય પણ કદી ટ્રાય ના કરીએ.
હા. પછી રાત્રે લાસ્ટમાં એ જ વિચાર આવે ને હવે જમવાનું શું બનાવું?
એજ યાર. પછી એવું થાય કે ચલો પાર્સલ કરી લઈએ.
હા, છેલ્લી વાર છેલ્લી વાર ખાઈ લઈએ પછી અવે બંધ.
હા.
હા એજ ને. અને મારે ત સોશિયલ મીડિયા પર ખાવાનું જ આવતું હોય
અરે હું તને એજ કવ મારી હા મારી ફીડમાં ભી એજ બધું ચાલતું હોય ય કક તો ચીઝ બસ પીઝા છે ત્યાંથી પછી અલગ અલગ ચોકલેટ આવશે ડેઝર્ટ આવશે મને એ બધું જોઈને ચલો યાર છેલ્લી વાર ખઈ લઈએે.
હા મને એવું જ થાય કે આડી જોઈ લાવન ચાલો હમ ઓર્ડર કર દઈએ
તો
પણ પછી એવું બધું ના ખવાય ઓર્ડર કરે એટલે પછી એવું થાય કે યાર ના કર્યું હો તો બેટર રહેત
તો શું. પછી એવું રિગ્રેટ થાય છેલ્લે છેલ્લે કે યાર થોડું હેલ્ધી ખાઈ લેવાની જરૂરત હતી
હા અ અ
અને સા સાથે જોઈએને દૂઈ જયારે તો સોશિયલ મીડિયા પર જોઈએ તો દર બીજી પોસ્ટ ફૂડ ની જ હોય છે. કોઈ ફ્રાઈસ ખાતું હોય, કોઈ બર્ફ શીખાતું હોય તો એ જોઈ ને તો યાર મન થઈ જાય ને, કે આપણેે પણ મજા કરી લઈએ
હા અને એમાં એ ફૂડ ઇન્ફ્લુઅન્સર તો બહુ જ બધા એમ. એ લોકો તો ક્યારેક ચીઝ સ્પિ પીઝા ખાતા હોય ને એવું બધું બતાવે, એટલે આપણને ઘરમાં બેઠા બેઠા એવું થાય કે લાવો ઓર્ડર કરી દઈએ.
તો અને ઘરે બેઠા બેઠા ઓર્ડર ના કરીએ તો, ઘરે બનાવી દઈએે. કે ચલો કઈક
અ હા
આ બધાને લીધે હેલ્ધી ખાવાનું તો એકદમ આવું છૂટી જ ગયું છે હમણાંનું તો.
હા એ તો સાચી વાત છે. પણ હવે શું કરવું તો પડે ને. મુશ્કેલ છે. પણ થઈ જાય એમ. અ કચ
હી હી સાચે એ તો છે. મને તો એક વખત એવું થયું કે વિડીયો જોઈને ડિશ ઓર્ડર કરી ના ખી પણ પછી ખા તી વખતે લાગ્યું કે યાર આના માટે લાઈક બહુ મસાલેદાર છે. પણ ખાઈ લીધું, કારણ કે પૈસા આપ્યા હતા.
હા હા એતો છે. અને ઓર્ડર કર્યા પછી પસ્તાવો થાય કે યાર ના કર્યું હો તો સારું પણ શું, હવે શું, ઓર્ડર તો કરી દીધો એટલે ખાઈ લેવાનું.
હ એવ તો એક એન્ડલેસ લુક છે.
એમ એમાં બીચારે ઘરમાં કશું આ ગયું હોય. તીખું કે, ગળિયું એવું કશું. એટલે તો પછી આપડાથી રેવાય જ નય
તો ગોલગપ્પા વોલગપ્પા હોય, એ બધું હોય સારું હોય તો તો પછી ક્યાંથી ઈચ્છા થાય કઈ બીજું ખાવાની.
હા, હા, એજને અને એમાં એ ગોલગપ્પા પીઝા, બર્ગર ને આ બધા ના તો આપડે આમ કેવું, ગુલામ બની ગયા છે, એમ. આપણને ખબર છે. કે આપડા માટે સારું નથી, તો એ આપડે ખાધા વગર રહીજ નથી શકતા, એમ.
હા, પણ શું કરીએ સ્વાદ ની સામે કોઈ ટકી શકે? હું તો પણ હું તો માનું છું કે સંપૂર્ણ છોડવા કરતા, થોડું સંતુલન આપડે લાઈક થોડું બેલેન્સ કરીએ, તો વધારે સારું રે એમ
હા, એતો છે, એમ. એતો સારો આઈડિયા છે, એમ.
હા, કેમકે એક વખત લક એકદમ થી તો આપડે એ વસ્તુ નથી છોડી શકવાના, તો થોડું ધીરે ધીરે શું કરીએ, અઠવાડિયા માં એકાદ દિવસ ચીટ ડે રાખી શકીએ, એવી રીતે એમ. ખાઈએ ભલે બટ ઓછું કરી દઈએ એમ
એ આઈડિયા સારો છે, એમ. બીજા બધા દિવસે હેલ્ધી ખાવાનું ને એક દિવસ એવો રાખવાનો કે જયારે એમ આવું પીઝા કે એવું કશું આપડે ખાઈ શકીએ એમ
હમ
હા અને એમાં બી મોટી બોલો બોલો
ના તમે કો
હા અને એમાં બી મોટી વાત કેવું કે આપણને ખાવાનું આમ બધું જીભને ચટાકા વાળું જોઈએ એમ હા હ એટલે પછી
અને પછી મમ્મી બી બોલ બોલ કરે કે શું બહાર ન ખવું ખઉું કરવું છો એના કરતા ઘરનું ખાાવ ને હેલ્ધી
હા એતો છે પણ એમાં બી અને એમાં હવે આપડણે જાતે આપડુ ખાવાનુ બનાવવાની ટેવ પાડવી જોઈએ જાતે રસોઈ કરી જમવાની એટલે ઘરનું ખવાય આપણા થી એમ તો પૈસા તો ના બગડે એટલા.
અરે આપણે જાતે બનાવીએ તો કેવું કેલા કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી તો આપણને થોડું સારું બી લાગે ખાવું.
હા એજ ને. અને આપડે એટલે ઘરે બનાવું હોય તો યુટ્યુબ ઉપર બધું જોઈને આપડણે બનાવી શકીએ અને હેલ્ધી ભી રજ આપણે ઘરે બનાવ્યું હોય તો બહાર આપણને શું ખબર કે એ લોકો શું નાખતા હોય એમાં.
એ તો છે.
હા એના કરતા આપણે ઘરે બનાવ્યું હોય તો આપણને ખબર હોય કે આપણે કેમનું બનાવ્યું છે, શું કઈ કઈ વસ્તુઓ યુઝ કરી છે એમાં.
હમ્મ, બધું આપણને ખબર બી હોય ને બધું કે કે ચોખાઈ બી રે બહાર તો કેવું કે ચોખાઈ હોય ના હોય લોકો ખબર નઈ કઈ રીતે કરતા હોય બધું.
હા એટલે જ ને આપણે આપણેે આપડી જા નવી નવી વસ્તુઓ યુટ્યુબ પરથી જોઈને બનાવી શકીએ છે. એમાં આપડી સ્કીલ્સ બી વધે અને આપણને બધ તું બનાવતા ભી આવડે.
હા અને પછી આવું ક્યારેક બહાર ખાવાની ઈચ્છ થાય તો પછ
હા એજ ને ઘરે બનાય લેવ જયારે કશું આમ ખાવાની ઈચ્છા થઈ હોય તો. એટલે ચાલી જાય.
હા બાર કરતા તો થોડું એટલીસ્ટ સારું.
હા, એજ ને એટલે એટલે હવે થી આપડે એવું કરવાનું કે જયારે આપણને કશું બાર બહાર ન ખાવાનું મન થાય ને તો ઘરે બનાવી દેવાનું આવી રીતે યુટ્યુબ પર જોઈને કે એવી રીતે શીખીને.
હો બાકું બાકું બન કર સાચી વાત કવ?
હા.
હું એક સાચી વાત કઉ અત્યારે? ભલે બોલું છું પણ જયારે ઈજ્છા થશે ને ત્યારે મને આળસ આળસ આવશે અને હું કશું બનાવાની છું ને બધું બહાર થી જ ઓર્ડર કરવાની.
ટેવું તો પાડવી પડે ને એવી. પછી બહાર થી ઓર્ડર કરી કરીને કેટલું ખાવાનું એના કરતા ટેવ તો પાડવી પડે ને. હા, એજ તો છે.
તો અલગ.
હા એટલે જ તો એજ બેટર રે એટરરે. કે ઘરે બનાવીને ખાવાનું.
હા પાલ, એ તો છે. બધું રીતે એટલે એનાથી આપણને ફાયદા તો બહુ બધા છે.
એટલે જ તો અને આપણને કઈક નવી ડીશ બનાવતા બી આપડે શીખ ખે.
હા એ તો છે મમ્મીને બી ઇવન થોડી ધીરે ઘરમાં થોડી હેલ્પ થાય તો
હા મમ્મી ને બેવું થાય ને અમારી છોકરી એવું થાયને મમ્મી ને અમારી છોકરી શીખી ગઈ ખાવાનું બનાવતા
હો મમ્મી બી ખુશ આપણે બી
હાય હા એજ ને. તો તોય હવે આપ હવેથી આપડે આવું કરીશું ઓકે. કે કશું ખાવાનું મન થાય તો યુટ્યુબ પરથી જોઈ ને આપણે જાતે બનાઈ લેવાનુ ઘરે બનાને.
મે હમણાં હ મેં હમણાં જ એના બે દિવસ પહેલા જ દ ફાયને જીરા રાઇસ બનાવ હતા. અને એની રેસીપી બી બહુ સારી હતી એવ છે ને તો હું તમને એ વાળી રેસીપી શેર કરીશ તમે બી ટ્રાય કરજો
કરજો.
પછી તમારું ફેવરેટ પેલું મગપુલાવ છે ને મેં એને બી એક રેસીપી જોઈ હતી પણ હું વિચારું છું કે હવેને બનાવા ટ્રાય કરું કેમ કે મને મમ્પુલો એટલો ભાવે છે ને કે મને હાલતા ખાવા જોઈએ હવે દર વખત વખતે તો હું જઈ ના શકું ખાવા માટે.
હા એ તો છે ને દર ફેર બાર નો ના ખવાય ના સારો કેહેવાય એમ.
એટલે એટલે મેં એ એક મસ્ત રેસીપી જોઈ છે હવે હું એ વિચારું છું કે હું એ બનાવીશ.
હા હા મને કેજો હો ને ટ્રાય કરો ને તો હું આવીશ.
પાકુ હું ટ્રાય કરીશ અને જેવું બનશે તમને કહીશ બી અને એવું તમારા માટે લઈને આઈશ. કે તમે જ ઘર આઈ જજો.
તમ મને કેજો હું આઈશ લેવા હું આઈશ તમારી ઘરે હા હા ચોક્કસ.
પાકું પાકું.
હા. તો હવે થી આપડણે ડન કરીએ બરાબર સોમવાર ની રાહ નહી જોવી આપડે હવે થી જ આપ આપણેે કોલ કટ કરીએ એટલે પછી આપડે ડન કરીએ બરાબર? બારનું ખાવાનું બંધ અને ઘરનું ખા
શો ટકા શો ટકા.